હેલો
હલો
મારો અવાજ સંભળાય છે?
હા જી આવે છે તમારો અવાજ.
કેમ છો?
બસ મજા તમને કેમ છે?
બસ મજામાં બીજું બોલો શું ચાલે છે?
બસ જુઓ વરસાદ ની મજા.
અમારે અહીં તો વરસાદ જ નથી પડતો.
હ તમારા રાજસ્થાનમાં તો શું રણની વિસ્તાર વધારે રણનો. એટલા માટે કરીને કદાચ વરસાદ આવતો હશે પણ બહુ ઓછો આવતો હશે.
ના એટલે આમ તો. અમે બે વર્ષ પહેલાં અહીંયા શિફ્ટ થયા ને જ્યારે તો બધા એમ કહેતા હતા કે ચાલીસ વર્ષ પછી આવો વરસાદ ચાલુ થયો છે. તો અમને તો એમ કે ચલો સારું છે છેલ્લા બે વર્ષથી સારો જ વરસાદ પડતો હતો. આ વખતે બી હમણાં લગભગ આ જુલાઈ સ્ટાર્ટિંગમાં મતલબમ જૂન એન્ડમાં ને જુલાઈ સ્ટાર્ટિંગમાં બહુ જ સારો વરસાદ હતો. પણ પછી જે અત્યારે છેલ્લા દસ દિવસથી તાપ એવો સખત ને એટલી ગરમી છે પપ્પા બધા હેરાન થઈ ગયા છે અહીંયા.
એમાં તો રાજસ્થાન ટોપ પર છે ગરમી ના હિસાબે.
હા.
તો આજે આપણે જે ટોપિક પર વાત કરવાના છીએ તે ટોપિક છે ટ્રાફિક.
સારું.
હ પણ ટ્રાફિક નું તમારા રાજસ્થાન ન તો ખ્યાલ નથી. માર રવાનું ગુજરાત ના અંદર નવસારી માં છે, નવસારી માં તો અમારું નાનું સિટી ગણાય એટલે એટલી બધી તકલીફો નથી રતી પણ અમારા ન જીકમાં જે સુરત સિટી કરીને છે.
હા, હા.
એ એમ રોજગારી નું કેન્દ્ર કહેવાય એટલે ત્યાં યુપી બિહાર સાઈડના બધા વિદ્યાર્થીઓ વઘ આ કારીગરો ને એ બધા વધારે તાબાત સંખ્યામાં હોય છે, એના મા ટે શું ટ્રાફિકની સમસ્યા ત્યાં બો જ રહે છે.
હમ તો તમારે નવસારી ભલે નાનું છે, પણ ત્યાં આગળ બધા લોકો ટ્રાફિક રૂ મતલબ નિયમોનું પાલન કરે ખરા?
અયા ટ્રાફિકોનો નિયમ અ કેવું છે? વસ્તી અમારે ત્યાં વધારે નથી એટલે સિગ્નલ લાાઈટો કે ટ્રાફિક પોલીસ કે બધા બો લિમિટેડ ઉભા રહી છે, એટલે કોઈને નિયમોની પડી નથી
અચ્છા.
હા બાકી સુરત સ સિટી છે, ત્યાં શું વસ્તી વધારે તો ત્યાં ટ્રાફિક લાાઈટ્સ ને રૂટીનમાં પોલીસને બધા ઉભેલા જ હોય એટલે ત્યાં બધા પાલન કરે વ્યવસ્થિત
તો બી મને જ્યાં સુધી યાદ છે, હું ચારેક વર્ષ પહેલા ગઈ હતી સુરત તે વખતે ત્યાંની હાલત તો આમ બો જ આમ જોવા જઈએ તો લોકો રૂલ્સ ફોલો જ નહોતા કરતા કોઈ બી આટલા બધા ગવર્મેન્ટમાં બધા રૂલ્સ ડિફાઈન કરેલા છે, જોઈએ તો આપણે કેટલા બધા લોકો પોલીસના ત્યાં આગાડી ઊભેલા બી હોય છે, ટ્રાફિક પોલીસવાળા પણ છતાંય ઘણા રિક્ષાવાળા હોય કે પછી બાઈક વાળા હોય એ તો અંધાધૂંધ ચલાવ તા જ હોય ત્યાં બી ભલે ને તે વખતે એટલું બધું આમ ગવર્મેન નું બી ચાલુ નતું થયું ને કે લોકોને મેમો આપવાનું ચાલુ કરી દીધું હોય કે ડાયરેક્ટ પેલું કેમરાસ લાગેલા હોય કે ફોટો પાડીને આઈ જાયને એ બધું નતું ચાલતું ને તે વખતે હું મને લાગે છે, હું ચાર પાંચ વર્ષ પહેલાં ગઈ હશું તે વખતે તો બો હાલત ખરાબ હતી પણ ત્યાંની
હા ચાર પાંચ વર્ષ પેલા કઈ હતું જ ને એમ તો ચાલે સુરતમાં ટ્રાફિકના બાબતે અત્યારે જોઈએ એમનો સીસીટીવી કેમેરા બધી જ જગ્યાએ લાગ્યા છે, ગુજરાતમાં અમારા નવસારીમાં પણ લાગ્યા છે.
અચ્છા.
પણ ઘણા ખરા જે સીસીટીવી લાગ્યા છે, સર્વેલન્સ કેમેરા તે મુખ્યત્વે સિક્યુરિટી માટે રાખવામાં આવ્યા છે, જ્યારે કે સુરતમાં સી ક્યુરિટી તો ખરી પણ તેના સાથે ટ્રાફિક નિયમોનું પણ પાલન કરે તે માટે રાખવામાં આવ્યા છે. કે હવે કોઈ ટ્રાફિક પોલીસે ઉભા રહેવાની જરૂર ના પડે જે છે, તે બધું કેમેરામાં રેકોર્ડ થાય એ પ્રમાણે બધાને ડિજિટલ મેમો જાય એટલે ડિજિટલ મેમો જાય એટલે જેને ત્યાં મેમો જાય તે પણ બીજી વખત ધ્યાન રાખે કે મારે આ ટ્રાફિકનું રૂલ ને ધ્યાનમાં રાખવાનું છે.
મને એમ લાગે છે, કે આજે ડિજિટલ ઈન્ડિયાનું ચાલુ થયું છે, ત્યારથી ગવર્મેન્ટ પણ બો આમ જોશમાં આવીને એકદમ બધી વસ્તુ ડિજિટલાઈઝ કરતી જા જાય છે, અને પ્રમાણેનું બધાને મેમો બી ડાયરેક્ટ કોમ્પ્યુટર થ્રુ કે કેમેરા થ્રુ ફોટો પાડીને લો કોને મને લાગેલ ડાયરેક્ટ મેસેજ કે મેઇલ થ્રુ આવી જતો હશે નહીં
હ બંને જ આવે મેસેજ પણ આવે ને મેલ પણ આવે મેલ ના અંદર આપડો ફોટો હોય છે. ને મેસેજના અંદર આપડે કેટલા વાગે કઈ જગ્યાએ તો રૂલ્સ તોડ્યો તે વિશેની માહિતી હોય છે.
હા મેં એકવાર જોયું છે, એક જણનો મેમો આવ્યો હતો ને તેમાં તો યાર આપણે ગમે તેટલા આપણા જોડે સારા કેમેરા હોય પણ આપણા આપણે પાડીએ ને ફોટો એનાથી એટલો ક્લિયર ફોટો ના આવે એમાં એટલે દૂરથી પાડેલો હતો ફોટો છતાં કે હેલ્મેટ ન તુ પેરયુ એના માટેનો હતો. એટલો દૂરથી ફોટો પડાયો હતો પણ એકદમ આમ ક્લિયર આપણું ફેસ દેખાય એમાં. આ લોકોના કેમેરા બી અદ્ભુત હોય છે, એકદમ
બો એડવાન્સ કેમેરા જે ગવર્મેન્ટ જે કેમેરા યુઝ કરે છે. એ બો એડવાન્સ કેમેરા હોય છે, એની કોસ્ટિંગ બી હાઈ આવે
અચ્છા.
ને એકચુલી તે વાપરવા હવે જેના માટે લગાવવામાં આવે છે. એના માટે આવા કેમેરા જ જોઈએ ની તો કેમેરાનો જે ખર્ચો કરે તે બધો ફેલ છે હ ક્વોલિટી ના મલે તો મતલબ નથી એટલે આ શું બારીક થી બારીક વસ્તુ બી હોય ને તો એક કેમેરા તરત કેપ્ચર કર લે.
હમ્મ હમ્મ હમ્મ.
એટલા માટે આ એડવાન્સ કેમેરા મૂકવાવામાં આવ્યા છે દરેક જગ્યાએ અમાર ગુજરાત માં દરેક જગ્યાએ છે આ
અચ્છા
હ અને અમારા નવસારીમાં ખાસા ઘણા ખરા કેમેરા તો સિક્યુરિટી માટે જ છે. ટ્રાફિક માટે નથી મુકવામાં આવ્યા એટલે ચલન મેમો એટલી બધી કઈ ખાસ અસર નથી ને પડે છે તો લોકો બિંદદાસ છે એમાં કઈ ફરક નથી પડતો એમ કે એ તો આયવા
તો પણ પછી એમાં એ લોકોને લેટ પેમેન્ટ ચાર્જ નહી લાગતો.
ના એમાં લેટ પેમેન્ટ ચાર્જ નથી પણ અત્યારે નવી પોલિસી આવી છે તે એમાં કઈ. મેન્શન કરેલું છે. કે જે લોકોને આટલા મેમાં કે આટલી વેલ્યુ ના ઉપરના બેમાં હોય તે બધાના લાયસન્સ રદ કરવામાં આવશે. પછી ખબર નહ ગવર્મેન્ટ શું કરે.
કારણ કે મને યાદ છે કે. ચારેક વર્ષ પાંચ વર્ષ પહેલાં હું તો ખાલી શોપિંગ માટે જ્યારે સુરત આયી તી એની વાત છે પણ હું એના પહેલાં. અમારા લોકોની પોસ્ટિંગ મારા ન માર હસબેન્ડની છે ને હૈદરાબાદ હતી તો માં અમે હૈદરાબાદ હતા ને ત્યારે ટ્રાફિક રૂલ્સ ત્યાં બહુ જ સારી રીતે લોકો ફોલો કરે. બિલકુલ એવું નહીં કે કઈ બી અંધાધૂંધ ચલાવે કે એવું તેવું ત્યાંની જે વખતે જે. લોકલ ગવર્મેન્ટ હતી ત્યારની વાત છે. કોંગ્રેસ આયા પછી ત્યાં અગાડી થોડા નિયમો બદલાઈ ગયા. હવે લોકો ગમે તે રીતે પોતાના મન ફાવે ચલાવતા હોય છે અમુક પણ. જે ત્યાંની લોકલ ગવર્મેન્ટ હતી ને બહુ જ સારી બહુ જ સારી સારી રીતે બધી સગવડો બી. પૂરી પાડતી હતી. તે વખતે એ લોકોના જે આમ હોય ને એ હિડન કેમેરાસ બી બહુ બધા લગાયેલા હતા એ લોકોએ.
અને એ કેમેરાથી તમને જ્યારે બી મેમો આવ વે તમારા ફોન પર એ આજ નહીં હું તો વિચાર કરું હું બે હજાર. સત્તરમાં મેરેજ કરીને ત્યાં ગઈ તી હૈદરાબાદ રહેવા માટે. અને બે હજાર સત્તર ની જ વાત કવ છું જ્યારે મને પેલો મેમો આયો તો. મેં નવી નવી એક્ટિવા લીધી ત ને હું મારા હસબેન્ડ વળી વધારે દૂર નહી. દોઢ કિલોમીટર જ અમે ડીમાર્ટ ગયા હતા અને ત્યાં આગાડી. અમાર જોડે સામાન એટલો બધો હતો ને કે અમે વિચાર્યું કે હેલ્મેટ હું હાથમાં પકડી લઉં. આમ લઈ રાખેલું પણ હાથમાં પકડી લીધેલું. કે સામાન ઉચકતા ફાવે અને એકદમ એના એમના બી આગળ પગ અગાડી બવ બધું મૂક કેલું હતું સામાનોને તે વખતે અમે ફોર વ્હીલર બી નતી લીધી. તે વડી મે એ કીધું કે લાવ હું હાથમાં પકડી રાખું તમે ચલાવ ન ક્યાં દૂર છે આપડે નજીક જ તો છે. તે વખતે એ જમાનામાં અમને લોકોને સો રૂપિયાનું આયુ તું અને અમે વિચાર્યું ચલો ઠીક. છે જ્યારે થશે ત્યારે ભરી દઈશું. પછી છ મહિના પછી જોયું ને તો એ જ સો રૂપિયાનું મારું અઢીસો થઈ ગયું. એટલે લેટ પેમેન્ટ ચાર્જ બી લાગવાનો ચાલુ થઈ ગયો હા. પેનલ્ટી લાગવાનું ચાલુ થઈ ગયું તું એટલે એમાં એવું છે કે તમે દર મહિને ના. પો ને તો તમારા કઈ સામઠિંગ વીસ કે. પચીસ રૂપિયા એમ પંદર રૂપિયાથી સ્ટાર્ટિંગ હોય અલગ અલગ વસ્તુના અલગ અલગ ચાર્જ એ રીતના. તો એ પ્રમાણે તમારા કંઈક પર્સન્ટેજ વાઇઝ આમ કપાતા જાય એટલે એડ સોરી એડ થતા જાય તો એ પ્રમાણેનું એડ થતું ગયું અને પછી છેલ્લે અમે જયારે ભર્યું લગભગ સાતમો મહિનો ચાલતો હશે તે વખતે એનો તો અમે ભર્યું ત્યારે જોય તો અઢીસો રૂપિયા ભરવાના મેમે તો ભાઈ. આજ પછી જ્યારે બી આવે ને તરત ને તરત ભરી દેવું એ શાંતિ આપણે.
હા એ કરવું જ જરૂરી છે હમણાં તો
હમ અને તમને અહં રાજસ્થાનની વાત. ક ને તો સોરી મેં તમને ડિસ્ટર્બ કર્યા રાજસ્થાનની વાત કરું. તો હું અત્યારે અહીંયા આગળ બનસ્થલી વિદ્યાપીઠ કરીને છે યુનિવર્સિટી. જે ટોક ડિસ્ટ્રિકમાં આવેલી છે તો અહીંયા. સેકન્ડ લાર્જસ્ટ વુમન યુનિવર્સિટી છે તો એમાં હું રહું છું અહીંયા મા હસબેન્ડ અહીંયા પ્રોફેસર છે પણ. અમે જે એરિયામાં રહીએ ને એ તો કેવું આમ છે તો લાગે તો નગરપાલિકા પણ અહીં. કોઈ ટ્રાફિક રૂલના નિયમો નથી અને તમે અહીંયાના લોકોને જોશો ને એવા ગામડિયા ટાઈપ. એના છે નને હીિયાયા મતલબ. રોડની વચ્ચે વચ્ચે ઊભી રાખીને ગાડી ફોર વ્હીલરને બે માણસ ઉઊભાારીને વાત કરે ને કોઈ જ ફરક ના પડે કે પાછળવાળા કેવી રીતના જશે ને કેવી રીતના આવશે આ બીજા બધા પાછળ હોર્ન વગ ગાડે જતા હોય પણ પેલાની જ્યાં સુધી વાત ના પતે ને ત્યાં સુધી આગળ જ ના વધે એટલે આ તો કેવું કે પેલું આપ આપણે એમ એમ કહીએ ને કે આપણો જ રાજ ચાલે છે અહીંયા ઘડી એવી રીતે ના ના ના એના લોકો બિલકુલ સપોર્ટિવ ના હોય એ લોકો જો ઉઊભારી ને વાત કરીે ને તમાર કરવાનું જો એમને ર ઉભ ઉતરવું બી હોય ને તો રસ્તા વચ્ચે જ ગાડી ઉઊભી રાખશે અને જ્યાં સુધી ઉતરી ન જાય ને ત્યાં સુધી તમને આગળ જવા બી નહી દે
એટલે આપડે કઈ બોલવું હોય એ લોકો ને આપડે એ લોકોને કઈ બોલવું હોય તો આપડણે ના બોલી શકીએ અચ્છા
હા આપણે આઉટ સાઇડર ગણાયએ એટલે આપણે કંઈ કામ બોલવા જઈએ બી ખરા ને તો એ લોકો આપણી વાતને એટલી ઇમ્પોર્ટન્સ ના આપે એવું
બરાબર એટલે અત્યારે કેવું છે લોકોની બોલી બોલી પડથી ઓળખી જાય કે અહીિયાં નો છે કે નથી એટલે એ હિસાબે એ લોકો ભાવ નહી આપતા હોય આપને
હા અને એક તો એક તો પાછું શું અમારે તો ગાડી નંબર આપણા ગુજરાતનો કારણ કે ગાડી ત્યાંથી લીધી છે મારા મા ઘરેથી મા ઘર ગોધરા છે તો ત્યાંથી લીધી છે અમે લોકોએ એટલે હવે ગાડી નંબર જ જોઈ ને એ લોકોને તો ખબર પડી જાય કે આ તો લોકલ છે જ નહીં એટલે પછી એ લોકો આપણને ગાંઠે જ નહીં
હા એ તો જરાયબા કાઠ
હ એટલે બહુ જ હેરાન થવાનું થાય હા આમ અમારા લોકો માટે મેઈન માર્કેટ અહીિયાંયા તો લોકલ માર્કેટ છે જેમ તમે નવસારી ોનું એ રીત પણ મને લાગે નવસારી કર બી થોડું નાનું જ હશે ભલે નગરપાલિકા લાગે છે પણ જે અમારું મેન છે છે ને એ તો જ પૂરત જવાનું થાય એથી એસી કિલોમીટર થાય તો અહીંથી જયપુર જતાંવાળા રસ્તા પર તો તમને એટલી પ્રોબ્લેમ ના થાય કારણ કે હાઈવેથી જવાનું હોય તમારે એટલે પ્રોપર નેશનલ હાઈવે લાગે પણ જયપુરમાં બી એવું છે કે અમુક જગ્યાએ તો સિગ્નલ સ એટલી લોકો ફોલો કરે પણ એમાં જે ઓઑટો રિક્ષાવાળા આવે અને આજકાલ પેલી બેટરી વાળી રિક્ષા ચાલુ થઈ છે અમ અહિયાં એ લોકો છે. ને એને કક કઈક નામથી બોલાવતા હોય છે રાજસ્થાની લોકો. ટૂંક ટૂંક કે એવું કશું કે એને તો એટલે એ છે અને આ જેે રેપિડો, અને પછી ઝોમેટો, અને જેપ્ટોવાળા છે આ બધા એ લોકોને જે દસ મિનિટમાં પેલું ડિલિવરી કરવાનું હોય ને એના ચક્કરમાં એ લોકો બિલકુ કુલ રા નહી જોતા એ લોકોને ખબર ન એમનો ટાર્ગેટ પૂરો. કરવો છે એટલા માટે કે શું છે પણ. એ લોકો સિગ્નલ બી હોય ને તો એવી એવી એવી રીતના કાઢીને જતા રશે ને તમને આમ. તમે વિચારતા જ રહી જશો તમને હટાવો એને ફરક બી નહી પડે કે તમારા ગાડીને ટચ થઈ ગયો.
એટલે પેલા ઓટો વાળા નું કઈ કહેવાત હો ન કે કઈ બાજુ જશે અત્યારે રેપોડયો. પીળો વાળા અને ઝમેટો વાળા ને એ બધા કઈ ઠેકાણો નથી એ લોકો ને શું છે. કે દસ મિનિટમાં ડિલિવરીનું ડિલિવરી માટે કંપની બોલે.
પણ આ ડિલિવરી મેન જ્યાં દસ મિનિટ પછી જો પહોંચે. તેના ઉપર જે પેનલ્ટી લાગે તે ડિલિવરી મેન પર ચડે એટલા માટે એ ચોરમાં જાય એને. પોતાની જાનની પણ પડી ના હોય.
હા એ તો મેં જોયું છે પણ અલા એમ નહીં મેં. અ જોયું છે બે ચાર જગ્યાએ જેમાં કઈક ફરવા જઈએ અને કશું.